હા બોલો ભાઈ હ શાંતિ
ગરવી એવી છે તમારા તરફ
હા
છે.
ગરમી તો છે યાર વરસાદ નહી આવીયો આમનો
બું બેટ થઈ ગઈ વારસાદ આવે તો
હ બઉ લેટ થઇ ગયા બધો વરસાદનો પ્રોબ્લેમ ચાલે છે.
એસીમાં એસીમાં કેટલા ટાઈમ ઉગવાનો એસીમાં અમુક વાર ઠંડી વાગે
હા ભાઈ એ તો છે એસી પંખામાં કેટલા ટાઈમ
દીવાજે
હ વરસાદમાં જ વરસાદની બહુ જરૂર છે એટલે બધું વરસાદ ઉપર જ ડિપેન્ડ રેય છે.
હલો
કેવું ચાઈના શું થઈ ગયું.
હા બસ થઈ ગયો ભાઈ ચાય નાસ્તો કરીને જીમ ભીમ કરીને બેલો હતો.
ખાલી ચલે જીમ જીમ કરવા જાવ તમે
હા હવારમા જીમ કરાવા જાવ
સવારે સવારે સવારે ચાર વાગે ઉઠીને જીમ કરવા જાાવ છો ભાઈ ચાર સાડા ચાર વાગે ઉઠવાનું ફ્રેશ થવાનું પછી જીમ કરવાનું
હા જીમ વીમ કરીને આપડો કઈક મગજ એકદમ ફ્રેશ રહે છે માઈન્ડ સ્ટેબલ રાહે છે.
કેટલું વજન ઉટાય તમે
હું ચાર વાગે ઉઠી જઉં છું માવ ભાઈ
કરવા જાય તો કેટલું વજન થાય ઉઠાય તમે
મતલબ
હ એ મારે ને તમે
હા
કેટલું વજન ઉઠાય એક ટાઈમ પર
આટલો ભાઈ આપડો મતલબ આ એફિક્સ છે ને આપડ એક આપણે સ્કોડ બનાવી લેવા છો પછી પેલો સ્કોડ પંદર નો પણ પલો સ્કોડ કેટલા કેજી નો મારવાનું બીજો સ્કોટ કેટલા કેજીનો મારવાનો આના ઉપર ડીપેન્ડ બધા આપડા તીન સ્ક્વાર ફીકસ છે. જયારે લેગનો સ્પોટ આવે ત્યારે લેગનો સ્પોટમાં તીન ટપ્પામાં કરવાના બંદસ સપોટ પેલો દસ કેજીનો કરવાનું બીજ પંદર કેજી નો તો વીસ કેજીનો એવું બધા ફિક્સ થાય છે આપડું તમે એ ભી જીમ બીમ જાઓ છો કે
બરાબર એ તમને કામ કરવાનું કામ કરવાનું કઈ જીમ બીમ મા જવાનું
એવું છે ના ખેતરમાં કામ તો અમે બી કરીએે પણ ક જીમમાં કેવું. ફેશ થઇ જાય છે.
હમ. રેમાં ઉઠવાનો ગાય ન દૂધ નીકાળવાનો. એવું કામ ચાલે આપડ સવારે સા સાંજે.
હા એ તમારો હાર જ છે. ના આપડું ખેતર બેટર આટલો બધો નહી થાય ઘ નહી આપડી. આપડ કર્મ ખેતર છે તોું આપડે ચાલુ છે. ગમ છે.
તો પછી આપડ ટાઈમ મળી જાય જીમમાં જવાનો તો જીમમાં જઈ ને હવે આપડે.
. ચાય નાસ થઈ ગ.
હા ભાઈ ચાાય નાસ્તો થઇ ગયો સાત વાગે જેમતી સાત વાગે જેમ. આવ્યો પછી ચાય નાસ્તો બધું જ થઈ જાય આપડું
ગટીને ના લેવા આપ.
હા.
પ્રોટીન દે પ્રોટીન.
પ્રોટીન ના લેતા મારાડે.
ચાલુ.
તો નહી આપડો ઘરનું જ પ્રોટીન છે.
લક.
હમ. ઘરમાં થો. શુંાઈ આપડણે.
વિજય પ્રભ.
ઘર ન મતલબ એમ કે દૂધ કે ઈંડા. પછી બ બોયલા ચના મઢ. અને પછી તમે રૂટીન ના બમાં આપડા. ચાના ખાઈ શકો છો બાફેલા ચાના. એમ પેક્યા ના પછી તમે. ડ્રાય ફ્રૂટ ખાઈ શકો છો. આબુ તોું.
બહાર નું પ્રોટીન ની ખાઈને બોડી બના આવી ને પછી જીમ બંધ થઈ જાય તો આપડી બોડી બધ. થઈ જાય આ બધું. સાઈડ ફેક્ટ મારે છે તો આ બહાર ન પ્રોટીન નહી લેવાનું આવે. કેમ કે પ્રોટીન તમે એક વખત ખાઈ શકો. એક વખત ખાઈ લો પછી આના પછી તમારું જીમ બંધ થઈ જાય તો તમે તમારી બોડી મેન્ટેન. પ્રોબ્લેમ આવે પણ તમે ઘરનું જ પ્રોટીન ખાવો તો આ કયું. કે તમે જીમ બી બંધ થાય જાય તો આોન ના ઉપર તમારી બોડી મેન્ટેન થઈ જાય પણ પ્રોટીન ડબ્બાનું કેવું છે તમે જીમ બી ચાલુ છો. પડે અને. કન્ટિન્યુ જીમ બી ચાલુ રેવા દેવું પડે તો એ પોટી ડવાનું કામ આવે. નહી તો પછી તમે કેટલી બય ફેરેટી નનો ડબ્બો ખાવા. જીમ બંધ થઈ જાય તો તમારું વજન વાળે પછી તમે બીમારીઓની આદત લાગે બીમારી વધવા. તમારી. એવું થાય છે પ્રોટીન ના બધા સાડઇફેક્ટ એટલા જ છે જેટલા પ્રોટીન ફાયદા છે.
બ જીતે.
હા. ન તું મારો સજેશન કોઈ બી જીમ કરવા વાળો આવે ને મારા જોડે કે ભાઈ પ્રોટીન કેવું લેવું. તમે. હા તો મેં સીધા સીધો કેવું હતું કે ભાઈ પ્રોટીન ની બોડી બનાવી ને કશું મતલબ નહ જયારે તમે. ચિમબંધ કરો તેને પછી તમારી બોડી બોડી સુૂટી જાય. તો પ્રોટીન નાનું લેવાનો કશું કઈ મતલબ નહ અવાર માં ઉઠી ને એક કેળો એક ગ્લાસ દૂધ. બ આનામા બે. તમારા ખજૂર નાખી દેવ યા પછી તમારા ફૂટાણા નાખી દેવ યા પછી તમે આમાં. કાજુ નાખી દો યા કિશમિશ નાખી દો આપસ્ુંી નાખ. મિક્સરમાં ગ્રાાઈન્ડ કરીને એક ગ્લાસ મસ્ત અવારમાં પી લેવાનો જીમ ન આવાજ. જીમમાં જવાના પહેલે જીમ થી આવીને એક ગ્લાસ પી લેવાનો હો તમારી પ્રોટીન ની બી એવું થ.
હટમ જીમ કરો તમે.
જીમ આપડે જીમ અહયા આપડા ઘરનો પાસે જીમ છે.
હા કેટલા ટાઈમ કરે તમે.
હા આપ ના ના ના આપડે. જીમમાં અઢાઈ અઢાઈ અઢાઈ કલાક લાગે.
બ ટાઈમ જ ત બે.
હા.
બે તાળા જવા કે કીડાવા.
ના ના એક કી દાડા જઉં છું ભાઈ હવાર માં જ જાઉં છું.
હમ. આજ ઉઠાઈ તમારે સવારે સવારે ઉઠા તમારે.
હ ભાઈ આપડે. પાછળ ચાર વર્ષની આદત છે તો ઉઠાઈ જાય ને ભાઈ.
મારાતી ના ઉઠાય ભાઈ એવો સાંજે સવારે.
હ એ આદત પાડ ઉભરે. આપણા શરીર ને આપણે જ આદત ભ પાડવું પડે.
સાડા સાડા આઠ વાજથી ઉઠાય એને.
સાડા આઠ વાગે તો મારો આજો કામ પટી જાય મા ભાઈ સાડા આઠ વાગે તો.
સપરે સર ઊમતા હોય તમે.
ના વધારે હવારે તો આપડે ના ભાઈ હવારે જીમ કરીને આવ. પછી ઘરના કામ કરી લેવાના પછી થોડા બઉુ ખેતર ના કામ કરી લેવાના.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
અચછા. કે આપડો આપડો બીજું કોઈ કામ હોય આના બપોરે હ. નહ બપોરે એવુંું મતલબ રાક્ષસની હું છે મારા માટે તો.
હમ હમ હમ.
રાતે આઠ કલાક ની હું પૂરી કરી લેવાની. આપડ કામ પ ગયા હું કેવ.
રાતે રાતે.
હ.
હ કેટલા એમ ઊઘે તમે.
રાત્રે આઠ કલાક થી પૂરી હું લેવું છું મતલબ મારા સાડા નવ દસ વાગે મે. ઉડી જાવ અને હવારમાં ચાર વાગે ઉડી જાવ.
નઈ નઈ ચીનમાં બહ આ. દુઃખી પહેલા પહેલા માં તો.
ભાઈ શરૂઆતમાં તો પ્રત્યેક કામમાં પ્રોબ્લેમ આવે જ છે. એવું નહીિ કે તમે કામ ચાલુ કરો તમે એકદમ સફિશિયન્ટ કામ મળી જાય કોઈ બી કામ કરો તમે. નાાર શરૂઆતમાં તો પ્રોબ્લેમ આવી જ છે મા ભાઈ.
પલે જઉું જીમ કરવા.
હમ
બે જવું બે તન દાળા એ પાછળ આંગ દુખે તો ના પાડ્યું
હા તો ભાઈ એવું કેવું છે તમે એકદમ જઈને ડાયરેક્ટ જીમ ચાલવા કાર ચાલુ કરી દીધું હોય તો એના માટે એવું છે પે જીમ ના પહેલા પંદર દાડા તમે પ્રેક્ટિસ કરો મતલબ વર્કઆઉટ કરો નોર્મલી બોડીને એક આદત લગાડો પંદર દડા જઈને નાનું નાનું સામાન ઉચકવાનું પાંચ દસ વખત પછી જઈને પછી જઈને તમે આ એક આદત લગાડો બોડીને પછી તમાર આ ચાલે છે
બહુ મસલ દુખેલા મારી દુખી ક ના મસ્સ વગેરે
ના લ મારે ચાર વરષ થઇ ગયા જીમ કરવા હમ કયો મસલ કે ના તો મસલ દબાવ તો બિતા બેેના
હ તમારું એટ હારું છે
મારું વેટ સત્તર કેજી છે ભાઈ
હમ હમ હા ભાઈ આપ હલકા હુલકા આ હલકા હલકા વેઇટ કમ છે મારું
કમ વેટ નો બજો તમારો વેઇટ કમ થાય આ બી પ્રોબ્લેમ તમારો વેઇટ વધારે થાય આ બી પ્રોબ્લેમ વેઇટમાં કેવું છે વેટ મેન્ટેન રહેું જો
હ બ પ છે ના
વેઇટમાં વારામાં આપડે કોમ્પ્રોમાઈઝ નહી કરતો ભાઈ મે વેટ મારું મેન્ટેન રખું છું
અત્યારે વેટ જોયું તો સાઠ સત્તર તો જોઈએ આદમી ન
હા તો આપડે સેવન્ટી ફાઈવ ઇંચ સફિશિયન્ટ છે ભાઈ આપડું એવું નહીિ કે વધારે વેટ છે આપડ સફિશયન્ટ વેટ છે આપ બોડીીડી એકદમ શે પંચે આપડે
નાાલો
ચાલો